નમસ્તે કેમ છો? હા હુ પણ મજામાં છુ તો આજ આજકાલ ખૂબ થાક લાગે છે સવારે ઉઠવાનું મન પણ નથી થતું.
હા બહન તમે તો રોજ પુરી જોપ લો છો ને
અ ના રાત્રે મોબાઈલ જોતા જોતા મોડુંજ મોડું જ થઈ જાય છે.
એજ તો સમસ્યા છે પૂરી જોબ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
હ એ તો સમસ્યા પૂરી જોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જોબ એટલે મને કેમ.
કારણ કે આપ મંજે આપને ઓગી. ત્યારે શરીર ને આરામજ નથી એર કરતું અને પણ પોતાની. અ ધની મારમતા પણ કરે છે અને મગજ. દિવસાભરની મહિની માહિત અને ગટેે છે અને. શરીર ને બીજા દિવસે માટે તૈયાર કરી છે.
એટલે મ પૂરી જોડથી સવારે તાજગી લાગે છે.
બિલકુલ મન પ્રસંગ રહે છે કામમાં ધ્યાન વધે છે અને તો. થક નાચત લાગે છે.
બિલકુલ મન પ્રસન્ન રહે છે કામમાં ધ્યાન વધે છે આવાત તો સઈ છે. અને મહિલાઓ માટે જૂથ શા માટે વધારે જરૂરી છે.
કારણ કે મહિલાઓ ઘર પરિવાર બાળકોને ઘણીને જવાબદારી. નિભાવ છે અને. જો ઓ પૂરી જોબ નહી લે તો સ્વસ્છતા સ્વાસ્થ. પર અસર પડે છે.
બાળકને કેટલી જોબ જરૂરી છે. હલો.
હા ઉમર અનુસાર મગજ અલગ અલગ પણ બાળકોને પૂરી જોબ મળવી ખુબ. જરૂરી છે અને તેથી. તેમ વિકાસ અને અ્યાસ પ્રત સુધારો રહે છે.
અને બધું લોકો.
અને તમેને તો પણ નિયમિત અને. શાંત જો જરૂરી છે જેથી શરીર અને મન સ્વસ્થ રહે છે.
અને સારી જોપ આવે તો એ માટે શું કરવું.
રાતે સમય પર.
હ.
રાતના સમય પર ભોજન કરવું હતું અને પોતાના. પેલા મોબાઈલ અને ટીવીના આછો જોવા દેનું ચા કોફી ઓ શિલેવી. અને રોજ એકજ સમય સુજવા સુવાની આદત પાડવી.
હા બરાબર બિલકુલ અને. શુભ કહે છે એજ હા પ્રાર્થના અ. પ્રાર્થના અને ધ્યાન થી પણ ફાયદા થાય.
હા પ્રાર્થના અને ધ્યાન અને થોડી વાચન મને. શાંત કરે છે જેથી સારી જોબી આવે છે ને.
બરાબર જો પૂરી જોબ લેવામાં આવે તો શું ફેરફાર દેખાય.
ચહેરા પર તાજગી દેખાવે અને કામ કરવાની શક્તિ વધે મન. ખુશ રહે દિવસભર ઉર્જા મેળ આપને.
જો પૂરી જોક લેવામાં આવે તો શું ફેરફાર દેખાય.
મજે તો આદત. આદત બદલ સુ સો મજે જરૂર છે મોબાઈલ કરતા સ્વચ્છતા વધે મહત્વપૂર્ણ છે.
બરાબર આજકાલ ઘણા લોકો રાત સુધી મોબાઈલ ચલાવે છે હેલો
હા આજકાલ તો ઘણા લોકોમાં જે મોબાઈલ ચલાય છે. એ આદત બદલી જ જરૂરી છે મોબાઈલ કરતા સ્વ સ્વતાના વધારે મહત્વપૂર્ણ વિષય
મને લાગે છે કે હવેથી હું રાતે હવેલી સુઈ જઈશ
ખુબ સારું નિર્ણય છે પેલા તો સુવાનો સુરી જોપાનો અને સવારે વહેલી ઉઠવાની વોકિંગ કે યોગ્ય છે.
હા આથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
બિલકુલ સ્વસ્થ જીવન સરહસ્ય છે અને સંતુલિત આહાર છે, નિયમિત કસર અને પૂરી જોપ લેવાનું
આ જે મજે ઘણી સારી આપણને નિંદર લેશે તો આપણી કરતાં સારું લેશે માજા પય રોજ
હા અને આપને આપણે ને આપનાને પરિવાર ને પણ પૂરી નજી જોખમતો સમજાવું જોઈએ અને વેલા સુઓ પૂરા જો બહ જપલો સ્વસ્થ રહો અને બીજાને પણ સ્વસ્થ જીવન જીવાવા પ્રેમ માં આપો હને
તો હા એમાં તો સહી છે મજે ન બધા લોકોએ મ નીરની અંદર લવું જોઈએ પ ક નતર હો ખાવાનું પીવાનું મુહતે નામે આપન
અને હલો તમારા આવાજ નથી આવે છે હલો હલો હલો તમારી આવાજ નથી આવી છે હલો કથી કટ